હા
હા કેમ છો
મજામા
શું કરતા તા.
કંઈ નઈ બેઠા તા
હમ કેવુ શું વિચાર છે અવે અવે તો વેકેશન પતી ગયુ સ્કૂલો ચાલુ થઈ ગઈ આપડે ફરવા જવાનુ અતું હવે ક્યારે જઈ
અત્યાર તો જવાનુ નક્કી નઈ કેમ કે અવે સ્કૂલો ચાલુ થઈ એટલે પછી દિવાળીમાં કઈ કેવાય નઈ દિવાળીમા જઈએ તો કદાચ
હમ્મ. ક્યાં જવાનુ અતુ?
અ આપ આપડે કચ્છ સાઈડ ફરવા
હમ હા એ બાજુ બી સારું છે. એમબી અત્યાર તો ગરમી હોય ત્યાં બી ગરમી હોય એટલે ગરમીમા તો કંઈ એ બાજુ જવાય નઈ
ના ત્યાં તો બહુ ગરમી લાગે
હમ હવે તો દિવાળી માં થોડી ઠંડક હોય
હમ, કચ્છ સાઈડ ફરવાનુ સારું છે તો ત્યાં જવા જેવું છે
હમ, હા એ બધું પેલું આવે છે ને એ વખતે સફેદ રણમા નથી હોતો પ્રોગ્રામ હોય એ બધુ
હા
એ, એ, દિવાળી વખતે જ આવે છે ને ઠંડી વખત વખતે જ આવે છે, સફેદ રણમાં હોય છે ને બધું હમ, પછી બીજું શું હોય છે
હ, ત્યાં આશાપુર માતા મંદિર છે
હા, મંદિર છે હા
હા, પછી માંડવીમાં બીચ પણ મજા આવે
હા, એ તો બીચ તો અમે ગયેલા છીએ સારો છે બીચ
હમ
ચોખ્ખો બી છે, અને બહુ એટલી કઈ ભીડ હોતી નથી બીચ ઉપર
હ જેસલ તોરલ ની સમાધિ વી છે એ બધું જોવાની મજા આવે ત્યાં આગળ આપડે જઈએ ને તો
હા. હા ત્યાં જવાય. દિવાળી માં હવે રજા પડે. ત્યારે પ્લા કરીશું કઈ નક્કી જવાનું.
હમ.
હ બીજ તો આ વખતે તો ક્યાંય જવાયું નહ ગરમી અને
હા ત્યાં જવાય પછી તો બધા આપડા ધાર્મિક સ્થાનો છે જેમ કે મથુરા છે અયોધ્યા એ બધે જઈ શકાય દ્વારકા દ્વારકા તો જો કે હું
બહ જ ભીડ હોય છે આમ ભાઈ છોકરા નાના છોકરાને લઈને ના જવાય એ બધી જગ્યાએ
હા
કેમકે એ બધી જગ્યા બહ ભીડ બધા પબ્લિક બધી આમ ગાણા જેમ મંદિરોમાં તોછી ખબર જાય છે.
હોય ચિંતા મે તો બધી ભીડ હોય. દરેક મંદિરમાં જમ મંદિરમાં જ લાંબી લાંબી હમણાં માં ગયા ત પેલું ભજન મંડણમાં બધા જાય ને. એ લોકો દ્વારકા નઈ આટલો મહિનો ચાલતો હતો
પુરષોત્તમ મહિનો
પુરસો તો હા
હા એમાં
ત દ્વારકા
હા
કેટલી ભીડ હતી તમને હરખા દર્શન યે કરવા ના મળે ધક્કા મુૂકી એટલ થાય
હમ્મ.
અને ગરમી તો ગરમી તો ખરી જ.
હા.
મંદિરોમાં તો કાયમ ભીડ જ હોય.
હો.
એમ કરતા તો સાઉથ બાજુ દક્ષિણ ભારત બાજુ ફરવા જવાય. ઊંટી છે પછી આ પેલું શું કેવાય મહાબળેશ્વર
હા એ બધે બહુ મજા આવે.
હમ હમ ત્યાં પબ્લિક એ એટલી ઓછી હોય અને એ શું બધા હિલ સ્ટેશન મતલબ આમ ઠંડક વાળા.
હા એટલે આમ બઉ ગરમી ભી ત્યાં લાગે ને મજા ભી આવે. ફરવાની.
હમ હમ અને ત્યાં એટલું આપણને આમ આવુ ભીડ ભાડ જેવું કઈ હોય નહિ.
હા.
મંદિરોને એવુ તો એટલા છે બી નઈ ત્યાં
હમ્મ.
અવ તો અત્યારે ચોમાસામાં બધા નઈ જતા ત્યાં મુંબઈ જાય પેલું માથેરાન કે છે. સાંભળી છે.
મેં એટલું બધું સાંભ્ળ્યુ નથી પણ
હમ્મ એટલે કશું છે નઈ ત્યાં પણ આ વરસાદ પડે ને એટલે ત્યાં આમ એકદમ ત્યાંનું જે વેધર મતલબ વાતાવરણ એકદમ મસ્ત થઇ જાય છે એમ કે વરસાદને એમ એકદમ મસ્ત
જોવાની બી મજા આવે એમ.
કોહા એટલે એમ પ પહાડ ઉપર છે બધું આખું એ. બાકી ત્યાં કશું એવું છ છે નઈ કઈ જોવા બસ ખાલી કુદરત જે નજારો હોય કુદરતી તમને એટલી એ જોવાનું ગમે એમ.
હં.
હમ્મ. હમ્મ.
સમય
એટલે જવું તો છે પણ અવર જોઈએ હમણાં તો
અ. અ ત્યાં તો મેડા આવે એમ છે નહી. હા. સ્કૂલ ચાલુ થઇ જાય પછી કઈ મેળ આવે નહીં.
ના એજ તો બાકી અત્યારે અત્યારે ચોમાસું હજુ ચાલુ ના થયું હોય મતલબ એક બે વરસાદ પડ્યો હોય ખાલી એમ. તો જ તો અત્યારે જ જવાય આપડા અહિયાં સાપુતારા બી ખબર
હા સાપુતારા હા.
હા એ સરસ જગ્યા છે ત્યાંય મજા આવે વરસાદમાં જવાની
હમ
હમ ત્યાંનું બી અત્યારે વાતાવરણ એકદમ મસ્ત આમ ઠંડુ ને વરસાદ પડે ત્યારે કેવું વાતાવરણ થઇ જતું. એવું હોય એકદમ વાત અંદર વાદળ હોય ને
હમ
હમ્મ તમને ક્યાં જવું છે?
મને તો અત્યારે તો હાલ આપડે સ્કૂલો ચાલેને એટલે ક્યાં જવા ન બાકી જવાની ઈચ્છા તો બધે હોય
હા એ પણ છે. એ તો બધા ન હોય હમ
હમ્મ.
અમારે એવું થ અમારે સ્કૂલ નઈ જવાનું પણ છોક ના આપણે બધે જવું ખાઈ મંદિરો એ ના જવું ગમે મંદિરોમાં આપણને ભીડભાડ વાળી જગ્યાઓ જવું હા લાઈનોમાં ઉભા રહેેવાનું ને એટ જઈએ મંદિર એવું ને કે ના જવું એવું પણ ત્યારે જયારે એવી ભીડ ના હોય હ જ્યારે આમ એવા દિવસ ચાલુ દિવસે કોઈ બી એવા દિવસે જવાનું તો વાંધો ના આવે કે ભાઈ તમને ભીડ ભાડ હોય નઈ કઈ ના હોય
હમ શાંતિથી દર્શન બી થાય
હા બાકી તો તમે આવા આવા દિવસ હમ
હમ
હરખા દર્શનય ના થવા મળે હાત અત્યારે પાવાગઢ જવાય પાવાગઢ બી જવાય પાવાગઢ માં બી વેધર સરસ થઇ જતું હોય છે વરસાદ ચોમાસા ટાઈમે
હા પાવાગઢ ભી મસ્ત
હમ્મ એક એકદમ ચોમાસું હોય ત્યારે ના જ હોય પાછું કેમ કે ત્યારે તો પઈ ઉપર સીડીઓ ચાલુ વરસાદમાં - તમે ચડી જ ના શકો.
હવ.
હમ એટલે હજુ ચોમાસું ચાલુ ના થ્યું હોયને થોડું આમ કેવાય ને એકદમ ઓછું હોય ને ત્યારે ત્યાં એકદમ મસ્ત ના ઝીણા ઝીણી વાત છોટ પડતી હોય ને ઉપર આમ તમે ચડો ને ત્યારે વાછોડ પડ હા એટલે ઠંડુ ઠંડુ મસ્ત લાગે અન ઉપરથી પહાડ- તમે આમ નીચે હમ્મ.
મજા આવે ત્યાં બધે જવાની
હમ્મ અમણાં બાછુ કામ ચાલતું હતું ને ક્યારનું ત્યાં મંદિરમાં તે અવ પતી ગયું બધું બનતું તું નવું આખું ઉપર મંદિર
હમ્મ.
હમ્મ.
જેવી ન મંદિ
હમ્મ ત્યાં બી બધે મંદિર હા ત્યાં બી કંઈક કામ ચાલતું તું અમે તા છેલ્લે ગયા તા કે કેટલા વરસ પેલા ગ્યા તા ચાર પાંચ વરસ પેલા મંદિર પાવાગઢ ત્યારે ચા કામ ચાલતું તુ અ ત્યાં
એ અમે તો દર બેસતા વર્ષે જઈએ એટલે અમને ખ્યાલ છે એટલો
દર બેસતા હશે બહુચરા જ
બહુચરાજી જઈએ પછી આપડે અ આ કવાય વિરમગામ એ ધઈએ પાટડી ને એ બધે
હમ્મ-હમ્મ. હમ્મ, હા ક ભાઈ
હમ્મ.
હવે તો સારું છે આમ તો બધું જ આમ થઈ ગયું છે. એ ના તો સીડી બી ચડઈ ના હોય તો પાવાગઢ માં તો રોપે વે બી છે અડધે સુધી ખાસ સુધી એમ
તો બો બધી સુવિધાઓ આ ગઈ છે
હા હા
શું જમે તું સવારે
જે લોકો હા
શું જમ્યું તું સવારે
આજે તો અમારે બાર પ્રોગ્રામ હતો ને અમારે બાજમા નવું ઘર લીધું ને એમણે તો જમવાનું રાખી તું ત્યાં
અચ્છા બરાબર હમ
હમ એ સારું ચલો કરું તમને પછી ફોન
હા સાર
હા
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ